પણ મેં તો પૂછ્યું જ નહી તમને કેમ છો? આમ જ મજામાં આવી કોણ વાત ચાલુ કરે.
આમાં જ હેહે
તેમે કેતા હતા તમારા ઘરમા થોડું માનસિક સંતુલન હલેલા માણસ હોય તો તમે કેવી રીતે જીવો
ખબર નઈ અમે લોકો
આ લોકોથી થોડું દૂર રેવાનું ને તમને.
હા શું કરવાનું અવે?
હજ નહી નહી થોડું દૂર રેવાનું એવા લોકોની અસર આપણા પર આવી જાય.
હા આવી કઈ છે મારો
હા એ મને લાઈગુ આજે વાત કરતા કરતા અને કાલે તમારા ઘરમાં કોઈનું ઓલું થયું હતું ને કે કયડો તોને.
હા.
કેવું છે એમને અવે?
તારે તો સારું છે અને દુખે છે થોડું થોડું.
અવે દુખવાનું તો થોડું તો રેહસે જ આટલું આમ ઇન્જેકશન મારીને કટ કઇરો છે તો.
લાઈગુ ને એને.
બે કેમ?
આ માટે પ-પેલા ઇન્જેક્શન માયરુ તો કઈ ફરક નથી પડતો. તિજું ઈન્જેક્શન માયરૂ એને.
ડોક્ટર પાગલ છે આવા બે ઇન્જેક્શન એક અંગુઠામાં બે ઇજેક્શન કોણ મારે?
હા, બોલો.
ડોક્ટર છે, ડોક્ટરને ઉચકીને એક ઇન્જેકશ. મારી દેવું હતું ને એને ખબર પડે. આજે આજે ઓફિસે ગયા કે નથી ગયા.
ના, આજ નહીં.
હ
હા.
અચ્છા, ડ્રેસિંગ કરવા ગયા હતા કે નહી ડોક્ટર પાસે.
કયા છે, ને આપ્યો.
આજે શું કર્યુ ડોકટર
આજે ડ્રેસિંગ ચેન્જ કર્યું આજે. મેડિસિન આપો હા. ઓ લુટેરો છે.
હ તમારા અહીંયા સ્નાપડિટ બહુ ચાલે.
હા બહુ ચાલે
તમે બુક કરો.
હા એવરી ઓલ્ટનેટ પતા
એ તો છે પણ વધારે યુઝ નહી કરતા એમાં સ્કેમ પણ બહુ થાય છે
હ ખબર છે. હા ફોન આવતો છે નાની છોકરી શું કરે છે.
એ બસ સુઈ ગઈ છે એટલા માટે શાંતિ છે મારા બેકગ્રાઉન્ડમાં. એ તો કાલે તમને ખબર છે કેટલું એવી બૂમોમાં કરે. ચીસો પાડે.
હા
અરે રાત ઊંઘ મા ઉંઘી થઈ ને બધા કબાટ ને ટચ કરવા જાય.
કેમ.
બધા કબાટ પર ફોટોસ ચોંટાઈ રહ્યા છે એ બધા ને કિસી કરે. એનું એ કામકાજ આ રૂમમાં આવશ બધા ફોટો ને કિસી કરે. પપ્પી આપે પછી બધા. ફો ફોટોમાં જે જે હોય બ મુધા ના નામ બોલે મોટા પપ્પા મોટા મમ્મા માતા. એનું એજ કામ આખો દિવસ.
હમ્મ.
આજકાલ તો એવું થઈ ગયું છે ને રસોઈ કરવા જઈએ ને અમે લોકો તો અંદર આવી જાય કિચનમાં અને હાથ પકડીને લઈ જાય મારા જોડે રમો બસ, અને એને બોલ રમવાનું જોઈએ એના જોડે બોલ રમવાનું. રસોઈ છોડીને.
હલો.
હલો.
હા આવાજ આવે.
આવે છે. કેતીતી આજ કર તો એ નાનું બેબી અમારું એટલું તોફાની થઈ ગયું છે રસોડામાંથી રસોઈ કરીએ ને તો બ ચ હવે આંગળી પકડીને ખેંચી ને લઈ જાય મારા જોડે રમો. હવે, આજકાલ એકલામાં બો બહું કંટાળો આવે. એને માણસો જોઈએ, અને બધા ના જોડે બધું એને ફિક્સ રાખ્યું છે, બોલ આના જોડે જ રમવાનું છે, મને જુલામાં મને હિંચકામાં આ બેસાડશે. મને ઘ ઘી ભાત આ, ખવડાવશે મને દૂધ આ પીવડાવશે. બધું ફિક્સ.
એ, તો મહારાણી દેવી.
હા, એ મહારાની છે, અમારા ઘર ની તમને ખબર નથી.
ઓ,
સુઈને ઉઠે ને આજકાલ નવો ધંધો ચાલુ કર્યો છે, જે પણ એને ગુડ મોર્નિંગ બોલે એને કીસી કરે. પછી, એક ગાલ પર આપીને સામેથી બોલે બીજું એટલે, તમને બીજો ગાલ આપવાનો એમ. હા, કાલે, અમે લોકો એને ફરવા લઈ ગ્યા હતા, સાંજે તો એટલી ખુશ થઈ ગઈ. અમારા અહીં એક નાની લેક જેવું છે. તો એ સાઈડ એ આખું ગ્રીનરી છે, એ રોડ પર. ત્યાં લઈ ગયા તો એટલી ખુશ થઈ ગઈ. જયારે રિટર્ન આવતા હતા. તો એટલી બધી પપ્પી કરે. મને મારા હસબેન્ડ ને એટલી બધી પપ્પી કરે.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
અને પછી, એને કોઈ પણ વસ્તુ તમે આપો ને જેમ, કે હવે . મે એને પાણી આપ્યું. તો પોતે જ કે થેન્ક યુ. આપણને નહી બોલવાનું એ પોતે પોતે જ કયદે.
હમમમ
ક કોઈ વસ્તુ મને આપે તો, પણ પોતે જ થેન્ક યુ બોલે.
અચ્છા.
અરે, બો બધું બોલે બો બધું બોલે. હા, તમારા હિસાબે આટલા નાના બે વર્ષ સુધીના બચ્ચા માટે ટોઈસ કયા સારા ગેમ કઈ લેવાય. બેસીને રમે જે બચ્ચા બોર નહી થાય?
હમણાં તો બહુ એડવાન્સ ટોઈઝ આવે છે. રોબોટની જેવી.
રોબર્ટ. તો નહી જોઈએ, રોબોટ વાળા આ બધા જે બેટરી ઓપરેટર તો જોઈતા જ નથી, એ તો એ તોડી દે. કઈ, હવા મેન્યુઅલ કે કઈ લર્નિંગ તોયે પણ એને વધારે નહી ગમે.
અચ્છા
હવે વચ્ચે છે ને અમે લોકોએ એમેઝોન થી સ્લાઈડ મંગયવી હતી વુડનની સ્લાઈડ એમાં એબીસીડી એન્ક્રાઈબ કરેલા હતા તો એ એ એ ના બ્લોકમાં એ મુકવાનું બી એવા વન, ટુ, થ્રી, ફોર એવા પણ હતા ને શેપ વાળા હતા. ફલાઈડ હતી આપડી સ્લેટ આવે ને એવું તો એ વસ્તુ તો એને બઉ ગયમી એને હજી સુધી એનાથી તો એ રમ્યા કરે છે.
અચ્છા
છોડીને કઈ બીજું કંઈક તમને કોઈ આઈડિયા હોય. તો મને સજેસ્ટ કરો ને કારણ કે હવે એક બે દિવસમાં નવો ટોય લેવો જ પડશે બોર થઈ ગઈ હવે.
તમે સર્ચ કરવા ના એમેઝોનમાં.
અબે તમે પણ તો બોલો ને તમને આઈડિયા હશે ને તમે તો છો વધારે.
આ પણ કલર્સ વાળું કોઈક ગેમ આવે છે રિંગ નાખવાની દંડામાં.
રિંગ તો છે એના પાસે એ પણ બસ અમે બઉં નાના હતા ત્યારથી રમીયે.
અચ્છા.
બધા કલર ના નામ પણ આવડે એને.
પાપા બુક્સ આવે છે ને નાના છો રાઓનો
પાડી નાખે એ અમારો આમ ધમાલી છોકરો છે. એ બધું એને ની ચાલે ને.
અચ્છા કલરિંગ બુક પણ આવે છે.
કલરિંગ પડે હમણાં બઉ નાની છે કલર વાળું આપીએ
ના ના મેજિક પેન છે ને. મેજિક પેન વાળું આવે છે એમાં ખાલી પાણી નાખવાનું. અરે બુકમાં કરીસને તો માં ઓટોમેટિક કલર આવી જાય.
પણ હમણાં એ બધા માટે બહુ નાની પેન પકડવા થોડી આવડે હમણાંથી એને.
અરે આજકાલના છોકરા બહુ સ્માર્ટ છે. બધા જ આવડે
ને પણ એને કઈ રમવા વાળી ગેમ મને અપાવી દે કાંઈ વસ્તુથી એ રમે આ બધું સ્કૂલ એક્ટિવિટી તો ત્રણ વર્ષ ની થશે એના પરથી સ્કૂલ વાળા કરાવશે
હા
તો કઈ રમવાની ગેમ તમે સજેસ્ટ કરો ને જે બેસીને રમે એવું કઈ તમને
હું સજેસ્ટ કર્યું એમેઝોન માંથી નવી અરે પછી તમને શેર કરી
હા
હા
ઓર બોલો બીજું ગરમી જ છે ત્યાં
ગરમી તો બહુ છે આમ છે ને રાતના રાતના થોડું ઠંડુ થાય થોડું જ પડે એવું નહી તમે રસોડામાં જાવ ને તો ગરમી જ લાગે. અરે તમને કોઈ આઈડિયા આવે કાલે મેં પનીર ની સબ્જી બનાવી તી તો મારો પનીર છે ને આમ થોડો કડવો કડવો થઈ ગયો તો એ કેવી કેમ થઈ ગયું હશે ઘરે જ પનીર બનાવ્યું પણ એ થકી આપણેે જેવી કરીને વિનેગર નાખીને દૂધ ફાડીએ. એવી રીતે જ મેં બનાવ્યું પણ મારો આમાંથી બે ત્રણ વાર પનીર બનું. એક બે દિવસ પહેલાથી રોજે થોડો થોડુંક પણ તો આ ખબર નહીં હવે કયા દિવસનો એક લોટ પનીર નો છે ને એ થોડોક કડવો નીકળ્યો કેમ?
ખબર નહીં મને તમારું દૂધ સારું નહીં. .
ઓમ દૂધ તો અમૂલ ગોલ્ડ નું છે પનીર બનાવ્યું પણ બે દિવસ બહુ સારું બયનુ ને ત્રીજે દિવસે કડવો બયનો એટલે એનું કંઈ રીઝન તમને ખબર હોય તો મને જણાવો.
મને તો નથી ખબર હું નથી બનાવતી પનીર કાંઈ નથી ખબર.
તો તમે શું બનાવો લોકોને ઊંલ્લું જ બનાવો?
હા એજ કરું છું. હા.
એ જ કરું છું. હમણાં તમારા ત્યાં ડિસ્કાઉન્ટ અને સેલ ચાલુ થયા?
ના જુલાઈમાં થશે ને આવીમાં જુલાઈમાં મોનસૂન સેલ આવશે ને.
હા તમે મને છે ને નોટિફિકેશન આપજો અગર તમારા પાસે કોઈ પણ જગ્યાનું કોઈ એક્ઝિબિશન લાગવાનું હોય બ્રાન્ડેડનું કાંઈ પણ મેસેજ આવે ને તો મને જાણ કરજો તો હું એ હિસાબે પછી મારું આવવાનું બધું સેટ કરું.
અર બોલો.
તમને પણ થોડું માનસિક બીમારી છે મને એવું લાગે છે. અચ્છા હું તમને છે ને હમણાં એક એક મિનિટમાં ઓલું જે એક બીજો નંબર છે ને એના ઉપર ફોન કરું છું તમે ફોન ઉચકો. બીજો નંબર જે છે ને બીજો એના ઉપર તો તમે અપડેટ કરો હું એના પર તમને હમણાં જ ફોન કરું છું એટલે મારું બધું પતી જાય આજે પછી હું તમને ફોન નહીં કરું ઓકે. બીજો ફોન હાથમાં લો હું કરું એક મિનિટમાં.
હા ઠીક છે.
ચાલો બાય.